હલો પેલે ફોન કાપી ગયું આપણી વાત આદામાં રહી ગઈ.
હા. હું તમને કેતી હતી મનેમ હ બોલતી ગઈ બોલતી ગઈ પછી લાગે હા.
ના સ્પોર્ટ સુધી હું સાંભળ્યું એમના પછી ખબર નથી કે તમને શું બોલ્યા.
આ અરે અમારી સ્કૂલમાં શું. ત્રણ પિરિયડ સુધી સ્પોર્ટ્સ થાય છે જ્યારે સ્પોર્ટ ડે હોય છે ને સવારે બોલાવે ભલે બોલે ક્યાં તમે ક્યાં બોલ લોવર અને ટી શર્ટમાં આવો. પણ એ પણ શું એના કેતે નેચાવાળા ને તો જે નેચે છે ને આઠમા સુધી એમને બોલે છે કે બે ચોટલી એ કાળા શૂઝ પહેનીને આવવાનું આ બધું એમનો એટલો એમનો ચહેરો હું જોઉં છું ને, એટલો થાય છે. નહીં એમ, એમને બધાને. કે આ શું છે? સ્કૂલ છે કે શું છે?
ના, મારા બાળકો સ્કૂલમાં પણ આવજ રૂલ ચાલે છે. કે બે ચોટી તમને બનાવવાનું પડે. જેમના હેર કટ અને બેબી કટિંગ કરવા હોય. તો ચાલ છે કે, તમને હેર બેન્ડ લગવાનું. પછી જેમના વાળ આગળ બે વક્કડ સુધી થાય ને, તે પણ કરવાનું છે કે બે ચોટી. કરવાની છે એમના સ્કૂલ માં જ, પણ આવશે. પણ આવું સારું પણ છે કે, બધા છોકરીઓ મોર્ડર્ન બનીને એના મેકઅપ કરીને આવે નહીં તેવા, પણ ના ચાલે. કેમ કે, સારી શું? નોકરી હોય કે બધું જ કરે, એને દેખા દેખીમાં તે ભણવામાં ટાઈમ ના તે જોવામાં જ ટાઈમ જાય.
એજ છે. હા, એજ છે.
તો થોડું બહુત ડિસિપ્લિન કરવાનું પણ, ઓવર થોપવાનું ના.
હા, ઓવર નહીં કરવાનું. અમારી સ્કૂલમાં આજ છે, ઓવર છે. ત્યારે ત્યારે એ મતલબ, મન જે ઊઠી જાય છે ને પછી ગમતું નહીં.
ગમતું નથી. હા, આવું તો બને છે.
કેમ કે, થોડું ભલે તમે ડિસિપ્લન પણ રાખો. પણ, થોડું તમે ફ્રીલી પણ રહો ને. તમે તમે આમ નહીં કરવા દેતા, આમ પછી નહીં કરવા દેતા તો
તમારા સ્કૂલ ના સીબીએસી કોર્સ ચાલે?
ના, ના. ગુજરાત બોર્ડ ગુજરાત બોર્ડ છે અને એનસીઈઆરટી કોર્સ જ ચાલુ છે.
એનસી આર્ટ અમારા ખબર છે કે પેલા. અત્યાર સુધી તે સીબીએસ કોર્સ ચાલતું હતું, તે પેલા. સેવન્થથી, તેમના સાતમી ધોરણ થી એનસીઆર કરી આપ્યું. હવે તો બધા સ્કૂલ નું એનસીઆર્ટ કરી ના નાખ્યું છે. પણ તમને ખબર કે તે પૈસા સીબીએસઇ કોર્સ ના લેશે કે, બધી ફીસ અને બધા જો બી એક્ટિવિટી ન થાય.
તો સીબીએસઇ તો બઉ બહુ જ મોધુ કહેવાય છે, એટલે
તે કોન્વેન્ટ સ્કૂલ છે, તે બધા લોકો જ કંઈ કે તમને તો પૈસા સી સીબીએસ કોર્સ ના લાવો છો. પછી તમને એમસીઆર કરી દીધા, તો બોલે અત અત્યારે ગવર્મેન્ટ રૂલ આપ્યું છે કે, બધો એનસીઆરટી કોર્સ ચાલે. આગળ જઈને તો, આવા માટે આવું કરવી પડે.
પણ ભલે એનસીઆરટી, એનસીઆરટી થોડું સસ્તું હૈ, પણ સીબીએસઈ બહુ મેગું હતું. એનસીઆરટી ચલાયું છે, એનસીઈઆરટી મતલબ એનસીઈઆરટીના જેમ જ ફીસ રાખે છે ને?
ના વીસ તેજ છે, જો પહેલા ભરતા હતા. પણ, અત્યાર સુધી એનસીઆર્ડ બુક્સ પણ આપણે સસ્તા પડે છે. તે પેલા સુધા હતું તે. સિતેર કે સાઠ રૂપીસ ના એક બુક.
બસ, હા. એક જ હિન્દીની બુક તો ચાલી છે. આ આમાં જ આવે છે, બહુ જ સસ્તી. બસ, એક. ગ્રામરની જ જે ગ્રામરની જે બુક હોય છે ને, એજ મોધી આવે છે.
હા, પણ તે પહેલા ગ્રામર બુક પણ કાપી ને નાખ્યા છે. કે ગ્રામર તે પોતે જ કરાય છે પછી. તે ઇંગ્લિશ ગ્રામર અને હિન્દી ગ્રામર બંને કાપી નાખ્યા છે. પણ એમના પણ બહુ દિક્કત થાય છે, જયારે મારા બાળકોની તો રાઈટિંગ ખુબ જ સારી છે, પણ ક્યારેક કેમની સારી ના હોય ને, કે ત્યારે સ્કૂલે ના જાય, રજા પાડે. ત્યારે એમને વર્ક મગાવું, ત્યારે એમની રાઈટિંગ ના ખબર પડે કે શું લાગે.
જે હા બઉ જ એટલી ખરાબ રાઈટિંગો હોય છે ને. હું પણ મારી બહેનને બહુ જ બોલું છું રાઈટિંગ ત સારી લખ રાઈટિંગ પણ સારી લખ.
મારા બાળકોની જયારે બે ધોરણ કે ત્રણ ધોરણ માં ભણતા હતા. ત્યારે આટલી સુંદર રાઈટિંગ હતી, અત્યાર સુધી અત્યાર પણ છે. પણ ત્યાર મતલબ આમ લાગે કે હું લખ્યું કે પેલા ટીચરને લખ્યું છે. હ તે મોટા થઈ ગયા. હ મોટા થઈ ગયા છે બગાડીને, સારી છે બધા ને સારી લાગે. પણ મને થડું ઓછું ગમે છે.
મારી મમ્મી પણ મારી બેહેનને બોલે છે કે જો તારી બૂનની કેટલી મસ્ત રાઈટિંગ છે. અને તું કેમ ની લગતી હાલ હાલ મારી બૂમ પાંચમામાં છે. એ મારી મમ્મી બોલી જયારે નાની હતી પેલા બીજામાં એટલી સારી એટલી મસ્ત રાઈટિંગ રખતી હતી. એટલી મસ્ત હાલ જે મોટી જ્યારે મોટી થતી જાય થતી જાય. એમ બગડ બગડતી જાય છે અને, તો જો તારી બૂનને. મારી મારી મમ્મી કે છે મારા માટે તું જો તારી બૂનની હાલ સુધી જે અગયાર છે, બધા જ સ્કૂલમાં તારીફ કરે છે કે સંજનાની રાઈટિંગ તો સંજના રાઈટિંગ.
રાઈટિંગ છે નામ પડી જાય છે ને.
હા. ત્યારે ત્યારે મરી ભૂલ બોલે છે.
ંગ કોમ્પિટિશન તો થાય છે ને?
શું?
તમારા સ્કૂલમાં રાઈટિંગ કોમ્પિટિશન પણ થતો હોય ને?
હોય છે પણ આમ નથી આમ સેટરડે સેટર્ડે એક્ટિવિટી હોય છે અમે અમારે હું બોલું ને. નવથી બારમાંનો તો કોઈ ફેસિલિટી જ નથી નાઇસ. સ્પોર્ટ્સ ડે થાય છે નઈ કોઈ એક્ટિવિટીઓ થાય. એમ થાય છે હોય છે ને થે થસે. એ પણ નથી થતા, ન સ્પોર્ટ્સ
સ્કૂલ માં બંધ કરી દા આમ. મારા બાળકો સ્કૂલમાં શું કરે છે, જયારે યોગા ડે આવે ને. તે ફોટો પાડવા માટે, તે મસ્ત ડિસિપ્લન ના યોગા કરાવે છે. એક જ દિનમાં, બાકી બીજા દિવસ તો જોતા જ નથી. તો બાળકો પણ શું કહે. કે એમને તરફ એક જ દિવસમાં બધું યોગા કરાવીને આપણને ફિટ કરવાનું છે. બીજા દિવસ ભલે આપણું બધું શરીર દુખાવા લાગે.
હા. એટલો યોગા કરાવે એટલો યોગા એ એક ફો એમના ફોટો માટે એટલો યોગા. ભાઈ હવે તમે બસ કરો મારા ટોટિયા દુખી ગયા છે હવે બસ કરો. પર બસ જ નહીં કરતા મતલબ બોલી જાય ભાષણ આપી જાય આપ આપી જાય માથું ખાતા જાય, ના તો કરીએ. હા અગ અગર હમે ના તો કરીએે બસ. પછી જે પીટી વાળો સર હે ને એ પાછળથી, તમે આટલા બુઢા થઈ ગયા છો આમ થઈ ગયા છો ઢોકળા થઈ ગયા છો, તમને ખબર નહી પડતી. ની કરો ને કે નહીં કરશો તો અમે અલગ બિઠાવી દેવી એટલો- - એટલો માથો ખાય છે ને પીટી વાળો આઈને પાછળ- -
ખાવો થાય તો હું બોલો આટલામાં તમે થકી ગયા તો તેમ કહે છે એમ? મમ્મી તમે તો બોલો છો તમને ખબર નથી પડતી તમને અમારા- - સ્કૂલ માં જાઓ આ સર ને જોવો કેમ- - તે બોલે છે કેમ કરાવે છે તમને ખબર નથી પડતી- તો જયારે હું બોલ આવો તમને- તેલ લગાવી આપો ના ના ના તેલ થી દૂર. ના મને નથી- - કશું નથી મારો છોકડો તો આવ જ બોલે છે. પેલા એમને દુખાવો થાય જયારે એમને કહું ચાલો તમને તેલ લગાવી આપું તો ના. મને નથી કશું નથી થયુ.
તેલથી તેલથી ચીપ ચીપ થાય છે એ માટે- -
હા એ પેલા તો તે શમાં વાળમાં પણ નથી લગાવતા. અત્યાર સુધી એમને પપ્પા ને કીધું કે એમને સમજાવો- - કે આગળ જલીને બઉુ તકલીફ થાય તો હ લગાવો ત ત્યારબાદ તે થોડો બહ- - મતલબ જયારે હું- - તેલ લાઉ ના તો પહેલા એ બોલે ઓશો ઓછો કરો ઓછો કરો. આટલું બધું આટલું બધું.
આજથી મતલબ છોકરાને ગમતું જ નહ બાર માટે અને એમનો જયારે હાથ- - લગાવીએ ને એટલો એટલો પાકા પાકા આમ લાગે કે ક્યારે સર ધોય છે કે નહી ધો- -
નાહી દોસે આવ આવું છું બને છે.
ભલે એક ભલે એને સર ધોવે છે બે બે દિવસ- - પછી એના હાથ- - બાલ માં બાલ માં હાથ તો નાખી આવા લાગે છે કાંટા ઉગ્યા - -
હમ મને લાગતું હતું મારા છોકરા ને આ બધું ના ફરક પડે. પર અત્યાર સુધી જે તે સાતવી ધોરણમાં આવે છે મજા અને મસ્ત- - તે મોંડું જોઈને પોતાનું- - કે પંદર પંદર મિનટ તે વાડ જ બનાવતા હોય.
હા હ હ આવું જોઈ- - મતલબ આ રીલ આવે છે ને? કે એના કે બોલ છોકરા કે તર કેટલા વાર લાગો છો તમને કેટલા વાર લાગે છે મેકઅપ- - કરવામાં આજ શું લેપાપોતી કરો છો- - હું તો કઉ તમને કેટલો વાર લાગે છે સજવા સવરવામાં? આ જયારે જોવું તો આના ઉપર જ ઊભા રહો- - બળ વગાવા હા હમે તો ચાલલો ફટાફટ ફટાફટ આમ- - કરીને વાલ બનાવી દઈએ છે ભલે ટાઈમ લાગે પણ બસ એક વાર બના- - બના આમના થોડી બાર બાર એને હાથ લાગવાના અને બારમાં- -
હા. તે મને કહે છે કે તેલ મૂકીને તે બતાવે છે કે આવી રીતે કરું આવી પેલા જેવી ચંપુર- - તે બધા લોકો બોય તો બોલે આવી રીતે અમારા સ્કૂલ માં નથી ચાલતા.
હ છે નગર તો કોઈ હું પણ બોલું ને- - કે જ્યારે અગર તેલ લગાવી દીધું- - પછી તો એ કેવું ચંપુ લાગુ છું હું તો આમ લાગુ- - તેમ લાગું છું. હ નક બહાર પણ નહી નીકડ તો- - હું તો બોલું બાર બહાર પણ નહીં નીકળતા જ્યાર સુધી એમનો ફ્રેન્ડનો ફોનની- - ફોન ફોન આવે બહાના બનાય- - હું આજ નહી આવતું મારો થાક લાગુ છે આમ લાગુ છે બહાર પણ નહી ને- - તો તેલ લાગ્યા પછી તો
હ હું પણ આવું આવું જ કરતી હતી પણ મારું રીઝન આવું હતું કે મારા વાળ બઉ પતરા હતા તે મોટા નથી તો મને આવું જ તેલ મૂકું ને તો મારો ખોપડી પોળી બતાવે કે તેલ નાંખ ખ્યુ છે આજ ત્યારે હું પણ બહાર નથી જતી પણ અત્યારે લગન બાદ તો મારું આવી હાલત થઈ ગઈ તે ત્યારે તેલ ના મુકુનો હતો મારે દુખાવો ચાલુ થઈ જાય
અચ્છા, અચ્છા, અચ્છા. અરે આપણને ત તેલ જોઈએ મતલબ ભલે એક દિવસ પહેલા લગાઈએ પણ તેલ તો જોઈએ માથામાં તો નકર વાળ તો એટલા જ એટલા જ નેહકળેને આમ લાગે કે બસ આ અવે અવે ગંજુ થવું બાકી છે.
હા બધાની એજ આવું જ પ્રોબ્લમ છે.
એ છે ને હાય મોસમ બઉ જ અને મારા મને મને મતલબ બ બિલકુલ ની ગમતા આમ કટિંગ ફટિંગ કરાવે છે ને છોકરીઓ એ મને બિલકુલ પણ અને મારી મમ્મી પણ નઈ કરાવવા આપતી અતી, મારી મમ્મી બોલે છે કે વાર મોટા છે તો બસ મોટા રાખ ખવાના કોઈ કટિંગ ફટિંગ ની
તો મારી મમ્મી ના કરવાને ઓ મને લાગે છે કે મારી છોકરી એને કીધું તમને વાર કપાવી નાખો તે બેબી કટિંગ કરાવો સ તો વધારે સારી લાગે. તે મના કર અવે ના મને નથી કરવાનું ઓર મારા વાર એટ લા મોટા નથી તો મને લાગે છે કે એટલા સારું છે નઈ તો મને બેબી કટિંગ બઉ ગમે છે.
અચ્છા હા હા પન એ જ્યારે મું એ તમને ખબર છે મું હેના મતલબ સા એક એક સાલમાં પછી જ વાર કપાવું છું નકર કેમ ક્યારે ક્યારે તો મને બે સાલ થઈ જાય છે, મું નઈ કપાવતી મને મને મારા મને મારો મો ટા વાળથી બઉ જ બઉ જ પ્યાર છે. મારા તો મોટા છે વાર બઉ જ લાંબા છે, હાં મારા તો બઉ જ લાંબા છે વાળ તો
આવું છુ લગાવ છો તમે?
ત સુું કશું નઈ લગાવતી આમ તો મું બિલકુલ પણ કશું ની લગાવતી મારું બસ એક તેલ આવે છે ખોડાનું મતલબ આટલે પાલનપુર માં જ મળે છે આયુર્વેદિક છે જડીબ્યુટુ ઓથી મળ્યું હા જડી બ્યુટુ થી મર મતલબ બનેલું છે તો એ જ લગાવું છું મું તો બસ નમ હાં અઈયાં જ મળે છે, બીજા શહેરમાં નઈ મળતું કેમ કે મેં જ મારી જે મારી માસી એ પણ કીધું હતું ને તો ત્યારે એ પણ કેટલું જોયું એ તો રાજસ્થાન રેહ છે તો એ કેટલું જોયું પણ કે કેતી હતી કે મળતું જ નથી પછી અમને ખબર પડ અચ્છા એ આટલે જ મડે છે તેલ
આઉં તમને સારુ છે ને
હા ના મારામ વાળ તો બો આપડે સિંધીમાં બોલીએ ને ખોડું ખો જે પેરની નઈ ખોડી હોય છે
હમ્મ નથી ખબર
આ વચમાં નય પેર પગમાં એના વો ડોકડું ડોકડું ગુજરાતીમાં તો ડોકડું કુછ આમ બોલે છે હાં ત્યાં હાં એટલા સુધી મારા વાળો છે
આઉં નજર ના લાગે.